હલો, મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે પણ ગેમ્સ અને કેમ આ બંનેને, આપનો જીવનનો મહત્વનો ભાગ બને છે ને? ચાલતા નહીં.
આ વિષય ઉપર આજે આપણે વાત કરીએ.
હા, બંનેના જીવનમાં બહ મહત્વના વાત છે ને, તો બંને પ્રખરડમાં ગેમ્સ મનોરંજન આપે છે ને.
બંનેપગારનનું મનોરંજન આપે છે પણ ઇન્ડોર ગેમ્સમાં આપણે ફિઝિકલ એક્ટિવિટી નહી થતી. બહુ બધી વસ્તુ છે જે
હા, પણ તેમના ફાયદાઓ અલગ અલગ હોય. છે ને, તો આજના સમયના ઘણા બા લોકો મોબાઈલ અને કમ્પ્યુટર પર ઇન્ડોર ગેમ્સ અને, રમવાું વધારે પસંદ કરે છે.
બરાબર. ઇન્ડોર ગેમ્સ પણ એવી જ હો કરે છે, પણ બ આઉટડોર ગેમ્સ વધારે સારી હોય કારણ કે એનાથી આપણે ફિઝિકલ સ્ટ્રેન્થને તો વસ્તુ સારું હોય છે. ઇન્ડોર ગેમ્સમાં આપણે ખાલી ઘરે બેસા બેસા બધી વસ્તુ થાય એનાથી આપણા માથા ઉપર પણ અસર પડે
હા બંનેને બો પસંદ આવે છે, આ અને કમ્પ્યુટર પર તો રમવાનું બો પસંદ કરે છે, લોકો હમ જ્યારે આઉટડોર ગેમ્સ અને રમવાનું વધારે પસંદ કરેને તો ત્યારે આઉટડોર ગેમ્સનું મહત્વનું પણ એટલું જ વધારે છે, એટલે બંને વેચનો વચ્ચેનો ફરક અને તેમના ફાયદાઓ સમજવા જરૂરી છે.
બરાબર. આપણે આઉટડોર ગેમ્સ રમીએ તો આપણે બધી વસ્તુ મળે ફિઝિકલ પણ સારું હોય પછી આપણી પણ વધારે સારી થાય અને મેન્ટલ હેલ્થ અને મૂડ પણ સારો હોય પછી સનલાઇટને બધી વસ્તુ મળે એટલે આઉટડોર ગેમ્સ વધારે સારા હોય. ઇન્ડોર ગેમ્સમાં ખાલી મોબાઈલ, ટીવી
હા અને ઇન્ડોરસ ગેમ્સ એવા ગેમ છે, કે જે ઘરની અંદર ર રમાય છે. જેમ કે ચેસ, કેરમ, લુડો, સાપસીડી, પઝલ અને વિડીયો ગેમ્સ આ બધા રમવા માટે મૂડી જગહની જરૂરત પડતી નથી ને? તને?
ઈન્ડોર ગેમ પણ સારું છે, પણ આ ચેસ ને બધી વસ્તુ બરાબર છે, પણે મોબાઈલ ઉપર ગેમ રમવાનો પછી ટીવી, લેપટોપ એ આપડા સેહત માટે સારું નથી.
હા. અને કેવું છે, કે એમ વરસાદ હોય તો ગરમી હોય કે ઠંડી હોય. કેવી પણ મોસમમાં આ ગેમ્સ રમી શકાય છે, ને
બરાબર સાચી વાત કિઘી ત
હા તો એની કરતા ઇન્ડોર ગેમ્સથી વિચાાર શક્તિ વધે છે. એકાગ્રતા મજબૂત બને છે. ધીરજ આવે છે, અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધા સુધરે છે, ને તો ચેસ જેવી ગેમસ મ હા મસ્તિષ્ક ને તેજ બનાવેે છે. અને પઝલથી સમસ્યા ઉકેલ વાની આદત પડશે
બરોબર છે, સાચી વાત કેધી તમે
એનો એક એડવાન્ટેજ પણ છે, આઉટડોર ગેમ્સ ન કે તમે તમારું સ્વાસ્થ પણ સારું હોય છે, બોડી બોડી પણ એકદમ ફિટ હોય છે.
જયા ઇન્ડોરસ ગેમ્સ વગેરે
બરાબર સાચી વાત કીધી તમે
અને કેવું છે, કે અ અ જોકે ઈન્ડોર ગેમ્સના કેટલાક ગેરફાયદા પણ છે, ને તો લંબા સમય સુધી ઘરમાં બેસીને ગેમ્સ રમવાથી શરીર એ પૂરતું હાલ ચાલ મળતુ નથી ના
બરાબર સાચી વાત કરી તમે એટલે જ આઉટડોર ગેમ્સ પણા સારી
હા. અને વિડીયો ગેમ્સનો વધારે ઉપયોગ કરવાથી આંખો પર અ અસર પડે છે, ઉધ ઓછી થઈ શકે છે, અને મોબાઈલનું વ્યસન લાગી શકે ને
બરાબર સા
હમ વધારે સમજ સ્કીન વધારે સમય કેમ છે, કે સ્ક્રીન સમયે પસાર કરવાથી માનસિક તાણ પણ વધી શકે છે, એનાથી
બરાબર
હમ.
આઉટડોર ગેમ્સ પણ એટલા જ મહત્વના છે. કે એનાથી આપણે સ્વસ્થ રહીએ અને બહારનુ આપણેે એન્વાર્મેન્ટ પણ આપણે અ બરોબર સમજે છે, કઈ રીતે આપણે શું કરવું છે. ઈન્ડોર ગેમ્સ માટે આપડે વધારે લાઈટની અને એ બધી વસ્તુની જરૂર
જે ખુલ્લા મેૈદાનમાં અ ખુલ્લા મેદાનમાં ભી રમી શકાય છે. હમ જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી ખો ખો, હોલીબોલ, બેટમીનટનટ અને રંગી અને આ ભી રમાઈ શકે
બરાબર સાચી વાત
હમ રોજ આઉટડોર ગેમ્સ રમવાથી હાડ કા મજબૂત બને છે, સ્નાયુઓ વિ કશી થાય છે, અને હૃદય સ્વસ્થ રહે છે, અને શરીરની રોગ પ્રતિકાર શક્તિ પણ વધે છે, ને એનાથી
સાચી વાત કીધી સાચી વાત કીધી તમે એટલે જ આ આપડે વાત કરીતી આ ઇન્ડોર્સ અને આઉટડોર ગેમની વાત છે, કે આઉટડોરસ ગેમ સારા હોય છે, ઈન્ડોર પણ સારા હોય છે, પણ ઈન્ડોર ગેરફાયદા પન છે.
હા બહુ ગેરફાયદા છે, અને આઉટડોર ગેમથી ના ટીમ વર્કનેતૃ તવ નેતૃત્વ સીસત સમજ અ સમય નું મહત્વ અને હારજીત બંને કારની ભાવના વિકસિત થાય છે, ને
બરાબર સાચીવાત કરી
શ્વાસ વધે છે, અને નવા મિત્રો બનાવવાની તક મળે છે, અને તાજી હવા અને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે, ને જયા આરોગ્ય અ ખૂબ જરૂરી છે,
બરાબર એટલે જ આપણું સારું છે, આઉટડોર ગેમ્સ ઇન્ડોર ગેમમાં પણ આપણે સારી રીતે કરી શકીએ છે, પણ કોઈ કોઈ લોકો હારકે
ઇન્ડોર્સ ગેમ રમવાથી કેવું છે, કે મ વધારે સમયે અ બેસી બેસીને ગેમ રમવાથી શરીર હાલતું નથી. અને જોકે આઉટડોર ગેમ્સ રમા સમયે સાવધાની રાખવી જરૂરી છે, કારણ ક્યારેક ઈજા થઈ શકે છે. ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે, અથવા વરસાદમાં રમતા બીમાર પડવાની શક્યતા રહે છે, એના બઉ હત અહ ટોટા થાય છે. જેમકે, એટલે યોગ્ય સમય અને યોગ્ય સાધનો સાથે અને સુરક્ષિત રીત તે ગેમ્સ કરવા જોઈએ.
બરાબર.
હમ્મ.
આપડે ઇન્ડોર ગેમ્સ રમે તો આપડે બહારની સોશિયલ એ સોશિયલ એમ સોશિયલ રીતે શું હોય છે, શું નહીં એ પણ નહી ખબર પડે. અને આપડી સ ઊંઘવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે, જેનાથી આપડું મ-મગજ હરકી રીતે કામ નહીં કરતું. ફિઝિકલ ફિઝિકલ બોડી પણ નારકી રીતે હોય નહીં શકે વિટામિન ડી અને એર પણ મળે. એટલે ઈન્ડોરગેમ્સ માં આટલી બધું સારું નથી.
હા.
થી આપડે સ્ક્રીન ની સામે વધારે ટાઈમ બેસેલા હો તો આપડા ડોળા ઉપર પણ ફરક પડે છે.
હા અને કેવું છે કે મારા મત પ્રમાણે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ અહ બંને ગેમ્સ નું પોતાનું આગલું મહત્વ છે. કારણ માનસિક વિકસિત માટે ઇન્ડોર ગેમ ઉપયોગી છે ને તો જયારે શરીર અહ વિકાસ માટે આઉટડોર ગેમ્સ જરૂરી છે, અને જીવનમાં સન સંતુલિત રાખવા માટે બંને પ્રકારના ગેમ્સ અહ રમવા જોઈએ. હ
બરોબર પણ એ આઉટડોર ગેમ્સ ના પણ ડિસએડવાટિંગ છે. જેમ કે ફિઝિકલ ઇન્જરી પણ થાય શકે. કે છે, આપડે હરખી રીતે નહીં રમ્યા એમાંતો.
હા અને કેમ છે, હા મોબાઈલ ગેમ પર્વાદારી સમય પસારવા કરવાની બદલે રોજ અહ કેમ છે કે રોજ અહ ઓછામાં ઓછા એક કલાક આઉટ ગેમ્સ રમવાની આદત પાડવી જોઈએ.
સાચી વાત કીધી તમે અને વધારે આઉટડોર ગેમ્સ પણ રમવાનું સારું નથી જેનાથી આપડે ડીહાઈડ્રેસ સન નહી એ બધી વસ્તુ થાય છે થોડીક થોડીક વારમાં આપડે પાણી પીવું રહવું જોઈએ. વધારે સનલાઈટ પણ જોઈએ.
એકદમ બરાબર અને કેવું છે કે તેના તે સ્વસ્થ શરીર અને તે જ માસ મસ્તીક્ષ અને આનંદી જીવન માટે ઇન્ડોર્સ અને આઉટડોર ગેમ્સ બંને સમાન મહત્વનો હોય. ધારું એ છે ને.
બરાબર સાચે વાત કરી તમે.
હા અને કેવું છે કે ઈન્ડોરસ ગેમ્સ બી એવા ગેમ્સ છે જે ધ ઘરની અંદર અથવા હોલમાં પણ રમી શકાય એટલે અહ ઉના અહ પા-પાણીમાં દાણામાં બી અહ વ વરસાદમાં બી બહુ હારું છે. ઇન્ડોર ગેમ.
સાચી વાત કીધી તમે. તમારા આધારે ઈન્ડોર ગેમ્સ નો મહત્વ સારો છે કે નહીં?
હા અને ઇન્ડોર્સ ગેમ્સ મસ્તિષ્ક ને તેજ બનાવે છે. ચેસ જેવી ગેમથી વિચાર શક્તિ પણ વધે છે ને એની કરતા તે ઈન્ડોર ગેમ્સ હારો છે અને જો કોઈ બી તી અ ફક્ત ઈન્ડોર ગેમ અથવા મોબાઈલ ગેમ્સ મા જો વધારે સમય પસાર કરતે હોય તો શરીર ના હાલ ચાલ ઓછા મળે છે.
બરાબર.
સાચી વાત કીધી. એટલે જ અને આઉટડોર વિશે આઉટડોર સારો છે કે નહીં
આઉટડોર ગેમ્સ સ્કુલ ના મેદાનમાં રમાય છે જેમકે ક્રિકેટ ફૂટબોલ આ કબડ્ડી આ બના સારા છે. એનાથી આપણા હાલચાલ શરીર ની યોગા થી થાય છે. અને આ આઉટડોર ગેમ્સ શ શરીરને મજબૂત બનાવે છે ને તો દોડવા હૃદય સ્વસ્થ રહે છે સ્નાયુઓ મજબૂત બને છે અને શરીરની રોગ પ્રતિકાર શક્તિ પણ વધે છે સૂર્યપ્રકાશ ની વિટામીન મળે છે. છે બના બના વસ્તુ છે કે એનામાં સારું થાય છે.
બને વસ. શું સારું છે પણ બંને વસ્તુમાં એક વસ્તુ કોમન છે કે આપણે બધે બંને વસ્તુ તો વધારે ટાઈમ સુધી ની રમે તો સારું કારણ કે બહાર
હે હા બહુ વાત કરીને બહુ સરસ લાગી પછી મળે. જો હા